હલો
હેલો
શું કરો મજામાં તમે
કેમના યાદ કરીએ
અરે જવા દો ને કઈન પરમ દિવસ જ મેં પે ઓનલાઈન શોપિંગ માંથી ખરીદી કરી હતી સામાન જ બગડેલો આવ્યો ને
અચ્છા એવું થયું
હા મેં એક હેર ડ્રાયર મંગાવ્યું હતું સાઈડ પણ અ પેલી હતી આપણે અનઓફિશિયલ નતી લાઈક ફ્લિપકાર્ટ એમેઝોન એવી કઈ ન આપડણે આમ સાદી અને સસ્તું પાછું હતું મેં કીધું લઇ સારું હશે તોમે મંગાવ ં મંગાવી પણ હા જવા દો ને ચા અને એમાં પાછું પેમેન્ટ પણ પાછું નાાય
ઓહ તો તો પૈસા પણ ગયા
હા નુકસાન ઉપર નુકસાન થયું ઓનલાઈન શોપિ હા ઓનલાઈન શોપિંગ તો સારી પણ એક તો ફાયદાને ગેરફાયદા ઘણા છે એના પાછા
હા એ તો એક તો તમને વસ્તુ તું મળી જાય પણ કીધું એમ કે ખબર ના પડે કે સારી છે કે ખરાબ
હા એમાંય પાછા ફ્રોડ થાય અમુક વાર તો
હા અને
હાા બોલો બોલો
સમય આપડે જે છે એનો ફાયદોય કે સમય બચી જાય આપડો
હા એનું પાછું સારો ફાયદો છે
હા આપડે કોઈ ઇમરજન્સીમાં કોઈ વસ્તુ જોઈતી હોય તો
હા એ આ આ બ્લિંકેટને એ બધું નવું નવું આવે છે ને એમાં પાછું સારું દસ પંદર મિનિટમાં તમાર સામાન મળી જાય ક્યાંક તમારે બહાર જવું હોય ને ભૂલી ગયા કશું તો તમે તૈયારીમાં મંગી શકો
હા એ તો મે ગણી ઘણી બધી વસ્તુ મંગાવેલી છે બ્લેન્કેટ ઉપર
હા
ચાલે પેલા થોડીક શું કેહેવાય ક્યાંય આપડે બહાર જવું ના પડે તાપમાનને બધે આપણને ઘરે બેઠા વસ્તુઓ મળી જાય
હા અને પાછી ઓનલાઈનમાં તો કેવું કે આપડે ખરીદી કરવા જઈએ પણ એમાં પ્રોડક્ટ ની વેરાયટી ઘણી બધી મળી જાય એક જ પ્રોડક્ટય વેરાય મળ
પણ ખાસ એવું હોય છે
હા એમાં પાછો કઈક તહેવાર બેવાર આવે તો પાછું ડિસ્કાઉન્ટ મળી જાય
હા એ સાચી વાત છે
ઓફલાઈન શોપિંગ કરીએ એમાં કેવું બહાર જવું પડે દુકાને જવું પડે આમા પાછું ઘરે સીધું ઘરે ડડીલેવરી થઈ જાય
હા તમારે ખાલી પછી પેમેન્ટ અને એમાં પણ પેમેન્ટમાં પણ આપણ આપ ઓપ્શન મળ
હા ક્રેડિટ કાર્ડ થી કરો છો યુપીઆઈથી કે કેશ ઓન ડિલવરી
બરાબર ચાલે અને
હા બોલો
તહેવારોમાં આપણને
હા હા કેમકે તહેવારોમાં એક તો આપડણે ખરીદી વધારે કરવાની હોય એટલો સમય આપડી પાસે હોય નહી એના લીધે પાછું આપ આપડે ક્યાંક બહાર જવાનું હોય કોકને પાછું ઇન્વિટેશન હવા જવાનું હોય
ઘરે ખાવાનું બનાવાનું હોય
હા અને જો ઓનલાઈન મંગાવ દીધું હોય તો આઈ જાય પણ એમાં પછી સેફ ી પણ રાખવી પડે
હા એ તો છે
જોોમાં મારી જેમ જે અન ઓફિશિયલ સાઈટ પરથી ખરીદો આવવાનું
નુકસાન થાય
અને તમે ટ્રસ્ટેબલ વેબસાઇટ હોય જેમકે ફ્લિપકાર્ટ છે એમેઝોન છે એવી કઈ તો તમને એમ પાછું મળી બી જાય ને પાછું રિટર્ન બી થઈ જાયને તમારા પૈસા પણ પા
હા એ તો છે પણ અમુક વાર તો એમાં પણ એવું થાય છે અમુક વસ્તુ તુંઓ મા તો
હા
ખાસ કરીને કપડા માં ને એવ અમુક વાર તો જેવું અમુક વા તો કલર જ
હા અને જેવો જોઈ જે ફોટો આપેલો હોય એ નથી આવતું સામે
હા અને બીજું અલગ અલગ કલર આઈ જાય અને એમાં પણ ખાસ કરીને આપડે અ ઇલેક્ટ્રોનિક કશીક વસ્તુઓ હોય એ તો ઓનલાઈન મંગાવાય જ નહી
હા મેં મંગાઈ તો ચાલતી પણ નથી સરખી બગડેલુંન બ ગડેલું આપ્યું છે પેલું કેવું એ લોકો પાસે જૂનો જૂનો માલ પડયો હોય ને તો ડીસ
આપી દે હમ અમુકવાર કમ પની ના જે બીજા અ સેકેન્ડ કોપી હોય એ પણ
હા આ લોકો ડિસ્કાઉન્ટ વખતે પણ એવું કરે જે જૂનો પ અ માલ પડ્યો હોય એ ડિસ્કાઉન્ટ માં આપી દે ફિફ્ટી પસસેન્ટ ડિકાઉન્ટ નાઈનટીન પરસનટેજ ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ કરીન જાયન પૈસા ય લઈ જાય હા
આપડે દુકાને આપે જાતિ જઈએ ને તો આપડે નજરે જોઈએ ને તો આપણને વસ્તુ સમજાય કેવી છે
કે હા અને આપડે એવી દસ પંદર વસ્તુ એવી સેમ ખોલાઈને જોઈએ કે અચ્છા આમાંથી આ સારી છે તો આ લઈએ અને એમાં પાછું દુકાનદાર ને ય ખબર હોય હા હા ભાવતાલ ઓનલાઈન શોપિંગમાં આપડે ભાવતાલ ના કરાવી શકીએ
જે હોય એ પ્રાઇઝ ચૂકવી દેવાની
હા પેલું તો તમે કેવું અને એમાંય તમે ત્યાં જઈન પાછા એક્સચેન્જ એય કરાઈ શકો રૂબરૂું સામેન સામે આમાં તો પાછું ડિલવરી લઈને જાય પાછું ખરાબ વસ્તુ જ પાછી મોકલાવે
હા એ પણ અમુક વાર થાય છે
આવે જ નહીં
મેં તો ઓનલાઈન ઓછું ઓછી ખરીદી કરું છો મને અમુક આરામ થોડું એવું લાગે કે મે કરતી નથી તેવું લાગે ઓનલાઈન નથી કરવું એમ બીક લાગે
હા કે તમે કઈક ચીટિંગ બીટિંગ ના કેસમાં ના થઈ જાવ
હા અને ખાસ કરીને તો પૈસા જ તરણ ડર અ લાગે
હા એને મારી પાછો ઓટીપી મામાંગેને પેલું માગે અમુક વાર તો ઓટીપી લેવા બીજું કોક આવે એનામાં એ પાછો ફ્રોડ થઈ જાય બેંક માંથી પૈસા જ જતા
હા એ
શાંત થઈ જાય આપણને ખબર તો હોય ને કે આ સાચો ડિલવરી વાળો છે પેલો લઈને પૈસા લઈને જતો રે આપડે બેસી રેવાનું ખાલી જોઈ ને
હ હો એ તો અ પછું એના ફાયદા પણ ઘણા છે કે આપણે શું કેવાય આપડી કોઈ પણ વસ્તુ હોય એને ઓનલાઈન આપણે વધારે લોકો સુધી પહોંચાડી શકીએ એવું
હા એ પાછું પેલા નાના નાના ગૃહ ઉદ્યોગ વાળા હોય ને એમને સારો ફાયદો રે કે પોતાની પ્રોડક્ટ જયારે મૂકે પણ એમનું ખ પોતાનું બનાવવાનો ખર્ચો ઓછો હોય પણ વેચે ત્યારે જ સારી કિમત વજે
હમ અને એવી બધી વસ્તુઓ સારી હોય છે મેં જોઈ હોય છે
હા તમે કોઈક લાકડા ન સામાન બનાવું એક એસ્થેટિક વસ્તુ જે આપણે સુશોભન માટે મૂકી શકીએ ઘરમાં એવી વસ્તુઓ પાછી ત્યાં ઓનલાઈન મળે ને હા એ સારું રે
અને અમુક એવી વસ્તુઓ હોય છે જે મતલબ આપણને સામાન્ય દુકાન ના મળે એ ઓનલાઈન એમાં બા વધારે એના
હા જેમ કે કોઈ પ્લાન્ટ બ્લાન્ટ આપ આપણે મંગાવું હોય એના સીડસ મંગાવવા હોય કે એવું કઈ મંગાવું હોય તો આપણે બહારના દેશમાંથી યા બહારના રાજ્યમાંથી ઓનલાઈન દ્વારા મંગાવી શકાય
પણ ઘણી હજીબ અજીબ વસ્તુઓ મળે છે ઓનલાઈન તો અત્યારે મેં તો એક જગ્યાએ ગાયનું છાણ જોયું હતું
હા એ પણ હા એ પાછો ધંધો થઈ ગયો છે એનો
ગાય નું છાણ ઓનલાઈન વેચતા થઈ ગયા છે લોકો
હા એમાં પાછો ફાયદો થાય ને લોકોને એમને તો ખાલી ગાયો પાડેલી હોયને છાણ આપે એટલે એ છાણ છાણા બનાવીને વેચી દે પણ એ છાણા પાછા પ્લાન્ટમાં પાછા ઉપયોગ થાય જેમકે કોઈને ગાર્ડનિંગ નો કે એવો કશો શોખ હોય વૃક્ષો વાવાનો કે એવો પણ એમાં એ લોકો પાછું લે ને તો પ્લાન્ટ નો ગ્રોથ સારો થાય એના લીધે
પણ તમે કોઈ ગામડા વ્યક્તિ હોય ને આવું બતાવો બરાબર કે હું હવે કે છાણ વેચીએ છીએ ઓનલાઈન કે ઘરની બહાર પડી લેતા જાવ
હા હા એ પણ છે પાછું
એટલે આ બધા છે ને અમીરો માટે કેવાય બાકી ગામડાઓમાં તો મળી રહેે બધું
હા બધું આરામ થી મળી રે
હાય એટલે અજીબ લાગે એવી બધી વસ્તુઓ જોઈને
અમુક વસ્તુ જે આપણે આજુબાજુ મળી રહેતી હોય એ પાછી ઓનલાઈન મળને અને એ પણ આપણને તો ફ્રી માં મળતી હોય પણ જે આપડે બીજા હોય ને જે હોય મોટા લોકો એ પાછા ખરીદીને એ વસ્તુ તુલે
અનેના ભાવ તો એટલા બધા હોય છે ને
દે છે ના હોય એટલા ખાલી પૈસા કમાવા માટે
એદ ને
હા પાછું ઓનલાઈન એ પાછું પૈસા કમાવા માટેનો સારો સ્ત્રોત એ છે
હા હા હા હા અને તમને જે જમવાનું ખાવાનું તમે કઈ મંગાવો તો એ વાસી છે કે સારું છે કોને ખબર
હા એ પણ પાછું દસ પંદર મિનિટ માં પાછું આવી જાય હો
હા નહી એ તો આપણે રિટર્ન બી નહી કરાતું અમુક વાર તો
હા કેવી વસ્તુ વાસી બનાવીને આપી દીધું છે એ પાછું આપડા ખાઈએ પછી ખબર પડે
એજ નહી તો તો પાછું ના અપાય પછી
હા એને પાછું આપણે રેટિંગ થ્રુ કરી શકી કે આની રેટિંગ આટલી છે કે હા ભાઈ આ વસ્તુ પ્રોડક્ટ સારી ખાવાનું સારું નથી આપતા તો એની રેટિંગ પછી આપડે કરીને સામે વાળા વ્યક્તિને કઈશ તત્કારે જોઈ શકાય કે હા નથી સારું તો આપણેે ના ખરીદીએ
હ હા એ તો એવું જ ને
હા એમ તો જોવા જઈએ તો ઓનલાઈન શોપિંગ ના ઘણા ફાયદા કે ટાઈમ બચાઈ શકે કઈ આપડે તકલીફ ના પડે પણ આમ ઘણા નુકસાન પણ છે સામે જો ટ્રેસ્ટેબલ જગ્યા એ થી તો તમે શોપિંગ કરો ને તો પાછું ફાયદો રે પણ પછી ના હોય એવી જગ્યાએથી તમે ખરીદી કરો એ પાછું નીછ
નુકસાન કરે
આપડે તો વાતો ચાલતી રહેશે થોડું કામ કરી લઈ હવે અને આનું શું કરે હવે જોઈએ સારું સારું